હલો.
કેમ રીતાબેન નમસ્તે નીતાબેન કેમ.
મજામાં છો.
એયા હું પણ સારી છું આજે હવામાન કેટલું બદલાઈ ગયું છે ને
હા. હું પણ સારી છું. ભૂલી કે ગય લોકોરી બોલ હા ખરોખર હવામાન ખૂબ બદલા. હા ખરો ખરે સવારોમાં ખુબ ખરાબ. આવતી અને હવે ઠંડી પણ ફૂકાઈ રહી છે.
હા છેલ્લા થોડા વર્ષોમાં હવામાનમાં ઘણો ફેરમાન અ જોવા મળે છે.
સાચું કવું પહેલે તો તૃતીયો સમયન આવેતી હોતી. પણ તે હવે બુદ્ધિ બદલાઈ ગય છે.
હા. સચ્ચું કહું તો પેલી ઋતુમાં સમયસર આવતી હતી પણ હવે બધ બધું બદલાઈ ગયું છે.
હા ઉનાળાના. ઉનાળા તાપમાન પણ ખૂબ વધી ગયું છે.
હા.
હ
અને ભાઈ મને લાગે છે કે પ્રદુષણ અને શષાનો કાપણી એનાં મુખ્ય કારણો છે.
હા.
હા તે લોક વાતે વાહનોને ઉપયોગ કરે છે અને વર્ષો આ દવાદ વાાવે છે.
હા આપણે પર્યાવરણને બચવાવા માટે શું કરી શકીએ.
હા આપને વધારેમાં વધારે વર્ષ. શવર શોવાવા જ હોય છે. હા પ્લાસ્ટિકો ન ઉપયોગ પણ આજ શો કરવો જાય છે.
અને ભાઈ ઘરમાં વીજળીનો બચાવ કરવો પણ મહત્વનો છે.
હા અનેજ સાચી વાત તો નાની નાની ના બાબત તો પણ મોટો ફર પાર લાવી શકક છે.
હા બાળકનો પણ પર્યાવરણ વિશે જાગૃત કરવું જોઈ ને
હા તે તો છે હાખ કારણ કે આજ ના બાળકોણ જ આવતી કાલ નું ભવિષ્ય છે તે.
હા જો આપને આજે ધ્યાન નહી આપીએ તો ભવિષ્યમાં મો ટી સમસ્યા ઊભી થાય છે.
હા ખરેખર જ ગરમીજ વચ્ચે પાણી અને છતશ છે અને ખેતી ને પણ અનુકસ છે.
હા આપને સોઈએ મળીને કામ કરવું જોઈએ
હા દરેક વ્યક્તિ ન નાનો પ્રસાદ પણ મહત્ત્વનો છે
હા હું તો દર વર્ષે ઓઝામાં ઓઝા બે વૃક્ષા વાવું છું
હા બઉ જ સારું હું પણ હવે આવુંજ કરીશ
હા ચાલો આપને બીજાને પણ પ્રેરણા આપીએ
હા જરું સ્વચ્છ આ અને આરિયાળી પર્યાવરણ આપની જવાબદારી છે
હા ના હય તે તો તમારી સાથે વાત કરીને તો ઘણું જેમ સારું વાંટી રહી છે કે આ વર્ષોમાં આપને વૃક્ષારોપ પણ લગવા જોઈએ છે હવામાન પણ કેટલું બદલાય ગયું છે
હા અને પણ ખુબ આનંદ થયો ફરી મેળશું આજ
કેમ ના હું પણ સારી છું આવડા તો અમે વૃક્ષ પણ લગાડી રહ્યા છે કેટલું બદલાઈ ગયું છે આવડા તો સારરમાં ખુબ ગરમી વધતી ગઈ હોય ઠંડી પણ ચાલુ જ છે હમણાંના ઇનામે તો વર્ષોમાં હવામાન ઘણ ફેરફારો મળે છે
હા હા હા
સાચું કા પેલે તોઋતુ સમય હતો પણ હવે બધું બદલાઈ ગયું છે કે ક્યારેક ભારે વરસાદ પડે છે ને તો ક્યારેક લાંબા સમય સુધી વરસાદ પડ નથી ઉનાળામાં તાપમાન પણ ખુબ વધી ગયું છે હણા તો મને એ લાગે છે કે પ્રદૂષણ અને વૃક્ષાનો કાપણી એના મુખ્ય કારણો જ છે ભ આપણ તો વૃક્ષારોપણ તો કરવા જોઈએ છે
હા અને હો પણ સારીજ જે હા ખરેશ તે સવાર ખુબ ગરમી આતી અને હવા ઠંડી પણ ભુકાઈ જ હશે વા ફ્રીજ નવીો જ તે છેલા થોડા વર્ષામાન હવામાન ઘર નો ફરક પડે જેવા મળે છે
હા ના મ ખરેખર સારરમાં ખૂબ ગરમી બી હતી આવડા તો ઠંડી પન
તૃ સમસ્યા આવતી હતી પણ હવે બુદ્ધિ બદલાઈ ગઈ છે વટાની હા અને હા અને ઉનાળાના તાપમાનમાં તો ખુબ વધી ગઈ છે હવે તો ક્યારેક ભારે વરસાદ પડે છે અને ક્યારે લગ હા હા હાલ લોકો વા હા હાલ લોકો તો વાંધ રે મજ વાહનો નો ઉપયોગ કરે છે અને વર્ષો ઉછા આવે છે
લોકો વધારે વાના નો ઉપયોગ કરે છે વૃક્ષો ઓજા વાાવે છે આપણ પર્યાવરણ ના બચવા માટે શું શું નહી કરવા જોઈએ આપણ પર્યાવરણ બચવા માટેજ પર્યાવરણ લગાવવા જોઈએ શેર ઓપન કરવા જોઈએ
અને પ્લાસ્ટિક નો તો ઉપયોગ પણ ઓછો કરો છે જોઈ છે
હા ના પ્લાસ્ટિક ના આપની ગાય ખાઈ લે છે આપ જગા જગા પે ફેંકી દે છે આપણે વધારેમાં વધારે વૃક્ષારોપ આપવામાં જોઈએ પર્યાવરણના બચવા માટે આપણ જ વૃક્ષારોપણ ખૂબ મહત્વનું છે આપણા જીવનમાં કરતા
અને તો ઘરમાં વીજળી નો બ
હા ના તે પણ ખુબ મોટો મેન ટોપિક છે એ છે કારણ ઘરમાં પણ બીજલી બી બચાડું જવે છે
અને સાચી વાત
હા
જે સાચી વાત છે તો નાની નાની ના બાતોના પણ મોટા ફરક પર લાવી કરે છે
હા તે જ ના બાળકોને પણ પર્યાવરણ વિશે જાગૃત કરવું જોઈએ હમી તો કરે છે સ્કૂલમાં શાળમાં જાય છે તો મજે વૃક્ષારોપણ
પણ પર્યાવરણ વિશે જાગૃત કરવું જોઈ છે. ન તો હા કારણ કે આજના બળકોન જ આવતીકાલ નું ભવિષ્ય છે. જો આપને આ હા જો આપને આજ જે ધન્ય નહીં આપી તો ભવિષ્યમાં મોટી સમસ્યાઓ ઉભી રહીશે. હા ના કદીી ત આ હા અને મતલબ ખરેખર તો ગરમી વે પાણીની અછત યથ અને ખતીને પણ નુકસાન થશે આપ સોય મેળને કામ કરું જોઈએ. હા હા ધારે વ્યતિ ન નાનો નો પ્રયાસ પણ મહત્નો છે હું તોજ હું હા અને હું તો દર વર્ષ ઓછામાં ઓછા મે વર્ષો વાવું છું. પૂછો સાચ તો ક સર આવડ બું. ક્યારે કઈ વરસાદ પડે છે ક્યારે રખવા છે વરસાદ પડતો નથી ત્યારે તો વર્તર આવે છે. હા નહી તો ફેર ચાલ ભાઈ આપણને બીજાને પણ પ્ર પ્રેરણા આપી છે ને તો જરૂરત સ્વચ્છતા અને હરિયાળજનુંું પણ પર્યાવરણ આપણીને જવાબદારી છે. ન તો તમારી સાથે વાત કરીને તો મજે
આવડા તો આપને એના વધારેમાં વધારે વૃક્ષો વાવવા જોઈએ. પાણી બગાડ આછો કરવો જોઈએ પ્લાસ્ટિક નો પણ ઉપાય પણ ઓછો કરવો જોઈએ આ આપને એક મોટી સમસ્યા છે. આ આપની સમસ્યા કમી થવું જોઈએ છે કારણ ખુબ વધારે થાય છે. ઘરમાં વીજળી ન પણ બચાવ કરવો પણ મહત્વનો છે નાની નાની બાબત પણ મોટી ફેર લાવી શકે છે બાળકો ન પણ પર્યાણ વિશે જાગૃત કરવું જોઈએ છે હમે તો કરે છે પણ ધ્યાનમાં નહીં રાખે છે. ખરેખર તો ગરમી પણ તે પણ કેટલું દર દરેક વ્યક્તિ ન નાનો પ્રયાસ પણ મહત્વનો છે.
છે.
અને બહુ સારું હું પણ હવે હાઉસ જ કરીશ ચલો. પાઈ તમે વ્યક્તિનો નાનો પ્રયાસ પણ કરો. કેમ કે જે વૃક્ષારોપણ પણ એટલું મહત્વનું છે ને વૃક્ષારોપણ કરવા જોઈએ છે. કારણ વૃક્ષજ આપણને ઓક્સિજન મળે છે. આપનું જીવન સારું થાય છે આપને સારવાર માં ખૂબ ગરમી હતી. તો આપ શું ના કરવા જોઈએ? શું કરવું જોઈએ? છેલ્લા થોડા વર્ષોમાં હવામાન ઘણો ફેરફાર જોવા મળે છે. બધું બદલાઈ ગયું છે આવડા
હ.
વરસાદ પડતો નથી પણ હણાં વરસાદના મોસમ છે હા એ દેખ વરસાદની મોસમ તો આજુ તો બી ગરમી થઈ છે આવડા તો ઉનાળા તાપમાનનીમાં એક ખૂબ વધી ગયું છે તા વરસાદનો મોસમ છે તરી બી
તે તો છેત ના.
હા તો પણ મને લાગે છે કે પ્રદુષણ અને વૃક્ષાણો કાપણી એના મુખ્ય કારણો છે. લોકો વધારે વાના નો ઉપયોગ બી કરે છે ને.
ધંધો ઉપયોગ થાય છે વાજળ ઘરમાં વીજળીનો પાછા પણ કરવા જોઈ છે સાચી વાત એ
હા હા
બાળકોનો ન પણ પર્યાવરણ વિશે જાગૃત કરવું જોઈ છે કરે બધા ના એ કરે આ જે એના બાળકો જો આવતી કાલનું ભવિષ્ય છે આવતી આવતી કલના આવડા નહી થતા આવતીકાલના ભવિષ્ય ની કરતા ખુબ મોટી સમસ્યા છે.
હા તે તો છે.
જો આપણે આજે ધ્યાન નહીં આપીએ તો ભવિષ્યમાં મોટી સમસ્યા ઊભી થશે ખરેખર ગરમી વચ્ચે પાણી ની અછત થશે અને ખેતી ને પણ નુકસાન હશે આપને સોઈએ મળીને કામ કરવું જોઈએ હા દરેક વ્યક્તિનો નાનો પ્રયાસ પણ મહત્વનો છે. હું તો દર વર્ષે ઓઝામાં ઓ વૃક્ષો વાવું છું બહુ સારું હું પણ હવે વાવું છું કરીશ. તમે પણ વાવો જો ચાલો આપણ બીજાને પણ પ્રેરણા આપીએ જરૂર સ્વચ્છ અને હરિયાળુ પર્યાણ આપની જવાબદારી છે. તમારી સાથે વાત કરીને તો ખૂબ શીખવામાં મળ્યું અને વહી આપન દેખે તો ચલો આપ બીજાને પણ પ્રેરણા કરે છે ભટ્ટું કઈ કરે છે વૃક્ષારોપણ તમે બી કરવા છો.
મને પણ બધું સારું
હા તમારી જોડે બોલીને ખુબ આનંદ થયો ફરી ફરી મળશું આવજો.
હા ચાલશે હઉજ